હેલો કે ઘરે જ હમણાં તો તમે?
હલો.
હેલો.
કેમ છો?
મજામાં તમે?
હું પણ મજામાં.
જમીલીધુ કે બાકી?
હા મેં જમી લીધું તમે?
બાકી છે અમારે પણ.
બીજું શું કરો છો?
ફ્રેન્ડના લગન આવવાના છે એની પ્રિપે પેરેશન ચાલુ છે.
તો ફ્રેન્ડ કાની છે એટલે કેવી રીતે લગન કરવાના એટલી જલદી?
એનું તો હવે છે ને લવ મેરેજ એટલે.
હા
હ અહં હ
બરાબર.
તમારે બીજું કેવ છે?
એટલે એમ તો એ લગન નહી કરવાની હતી બટ હવે એના ઘર વાળા પણ ફોર્સ કરતા હતા એટલા.
બરાબર.
એના લગ્ન આ વીસ તારીખે છે.
હમ બરાબર. તમે ક્યારે જવાના તો વીસ તારીખે લગન તો?
પાંચ દિવસ પહેલા અહ. બીકઝ એની હલ્દી મેહંદી સંગીત એવા બધા ફંક્શન રાખેલા છે એટલે એને અટેન્ડ કરવા માટે ન મારી બેસ્ટ ફ્રેન્ડ છે એટલે વહેલું જવું પડશે એની હેલ્પ કરવા માટે.
બરાબર એટલે તમારી શોપિંગ થઈ ગઈ?
શોપિંગ માટે સુરત જવાના છે.
હ.
તમે આવશો સુરત?
ના કઈ તમારી સ્ટડી કેવી ચાલે?
ચાલતું છે હજુ અમારે કોલેજ સ્ટાર્ટ નથી થઈ.
હમ અત્યારે શું કરો છો તમે?
અત્યારે તો હું ઘરે છું.
હમ બરાબર.
તમે ક્યાં છો?
હું કોમ્પ્યુટર ક્લાસ આવી છું.
હમ હમણાં ન તો તાપમાન બી સારું એવું નથ થી હમણાં જ વરસાદ પણ પડ્યો. તમારી બાજુ કેવું છે વાતાવરણ?
હ અમારે ત્યાં તો ગરમી છે અત્યારે.
ગરમી છે હા બધે જ અલગ જેમ ગરમી છે કશે ઠંડી પડતી છે અને કશે વરસાદ.
તમારી કોલેજ ક્યારે ચાલુ થાય તો અત્યારે?
અમારી કોલેજ નું કઈ ખબર નથી હજુ ફી ભરી દીધી છે રસીદ પણ મલી ગઈ છે સબ સજેક પણ સિલેક્ટ થઈ ગયા બસ કોલેજ સ્ટાર્ટ નથી કરી એ લોકોએ.
હમ બરાબર
હમ તમારી કોલેજ
હમ અમારી કોલેજ તો પૂરી થઈ ગઈ અત્યારે
હા બરાબર તમારે કેવું ચાલે છે ક્લાસ કરો છો તે
હમ સારું ચાલે છે અત્યારે તો હ કોમ્પ્યુટર ક્લાસ આવી છે ટ્રિપલ સી અને ટેલી કરતી છે
હા કેટલી સ્પીડ આવે તમારી
મારી જ બીચ તો વીસ ને બાવીસ બાજુ જ આવતી છે અત્યારે
બરાબર ઘરે કેવા છે બધા સારા
હમ બધા મજામાં તમારી ત્યા
અમારે ત્યાં બી સારું જ છે
હમ
હમ સવાય શું નાસ્તો પ્યારે તમે
હું તો સવારે અમ એજ ઓટસ ને ખાધા તમે
હમ અમે તો ખમણ લાવેલા
બરાબર
હમ એમ તો બહારનું નહી ખાવું જોઈએ બટ હવે ચાલે હવે કઈ નઈ
એક ટાઈમમાં કઈ નહી થાય એમ તો
હમ એક ટાાઈમ તો ચાલી જાય નને તો એમ તો ઘરનું જ ખાય એમ બહાર નું જંક ફૂડ ઓછું
બરાબર
હમ
બીજું તમારો આગળ ગોલ શું છે
હમણાં તો કોઈ ગોલ નથી ફરવા જવાનો વિચાર છે તિથલ તમે આવે
ના ના તમે જાઓ
હમ તમારે ટ્રાવેલિંગ હા એમ ગમે તમને
મને પણ ગમે તમે કસે ગયા છે
ના જવાનો મોકો જ નથી મળતો કોઈ આવતું જ નથી સાથે તમે આવતા હોય તો જાય
નક્કી આપડે જે કશે
હમ બોલો તો ક્યાં જવાના
એમ તો અત્યારે વરસાદ નું મોસમ એટલે મજા આવે કશે એમ જવાની
હિલ સ્ટેશન હા હિલ સ્ટેશન બાજુ જાય હમ વિલ્સન હિલ બી સારું છે
હા એ પણ છે ક્યારે જવાના તો
બનાવીએ પ્લાન તમારા ફ્રેન્ડસ લોકોને બી બોલાવી લે છો
સરસ
હમ મારી એક બે ફ્રેન્ડ પણ રેડી થઈ છે એટલે બે ત્રણ દિવસમાં અમે જશુ
બરાબર
હમ
તમારું કઈ ફેવરેટ ફેસ્ટિવલ છે કે
મારો ફેવરેટ ફેસ્ટિવલ ધૂળેટી બસ એજ બધા પર પાણી નાખ ખવાનું કલે ના ખવાનું
બરાબર જે ટમ સારું એન્જોય કરવા માટે મળે બધાને
ગણેશ ચતુર્થી બી સારું એમ
હમ
હમ બટ પોલ્યુશન બહુ વધી ગયેલું છે હમણાં બધા લગન પછી બધા ફેસ્ટિવલ્સ ના લીધે
એજ
વીીહી કલના લીધેવી બહ ટ્રાફિક થ રસ્તા પર
હમ તમને ગાડી આવડે છે
ના નથી આવડતી હજુ મારી ઉમર ભી નથી થઈ કે તો મને આવડી જાય
હું પણ એકથી જ છે
એકે તો તમને આવડે એક્ટવા
હમ એક્ટવા આ જીતતી છે થોડીકમ બોલશે ને ઓછી પડે એટલે
હમ બાઇક બાઈક આવડે તમને
ના મને બાઈકની
મને બી નથી આવડતી શીખવી છે મારે
હમ તમને કઈ બાઈક ગમે
મને રોયલ એનફિલ્ડ
ઓ બહ સારી છે તો
તમને કઈ ગમે
મને તો બાઈક એવી નથી ગમતી
તો કઈ કાર ગમે તમને
અને કઈ બી નથી ગમતી તેવીસ અક્ટબર ના મને ખલી
તમને
કહું બીજું તમે શું કરો છો અત્યારે
અત્યારે તો હવે વિચાર છે મારો જવાનો ફરવા જવાનો વિીચાર તો કોઈ વિચાર નથી ને કોલેજ સ્ટાર્ટ થઈ જાય પછી મેં બુક્સ લઈ લેવા એમ
બરાબર મે મેં સાંભળ્યું તમે ટ્યુશન લાવ છો
હા ટ્યુશન લઉ છું મેમ તો બારમા નું આજે જ લીધું
બરાબર એટલે તમે કઈ સબ્જેક્ટ કરાવો છો
મેં સ્ટેટ બણું ટ્વેલ્થનું આંકડા શાસ્ત્ર હમ
તમને આંકડા શાસ્ત્ર રીતે હું ખબર
આંકડા શસ્ત્ર વિષ તમે પૂછી લવ તમને જે પૂછવું હોય તે
હમ
હમ આકડા શાસ્ત્ર માહિતી એકઠી કરવાનું વિસ્તરણ કરવાનું સંકોચ કરવાનું એની પ્રક્રિયા છે એવું કઈ છે એમાં
હમ
હમ તમને અકાઉન્ટમાં રસ છે કે સ્ટેટ
ચાલે એમ સ્ટેટ વધારે ઈઝી પડે એટલે
હા બટ કોમર્સ નો બેઝ તો અકાઉન્ટ કેવાય ને
હમ અાઉન્ટ બી એમ સારું જ છે
હમ એ તો મારી ફ્રેન્ડ જ છે બીજી એક તે જ અકાઉન્ટ પણ લેતી છે એટલે મેં સ્ટેટ લઈ લીધું
સરસ
મેમ બી મા સ્ટેટની બહુ બધું છે એ પ્રિપેરેશનનુંું એટલે પછી મેં એ જ લીધું સિલેક્ટ કારણ કે મારી પાસે મારી ટ્યુશનની નોટ સ્કૂલની નોટ પ્લસ મારી સૂત્ર ફોર્મ્યુલાની એક નોટ એટલે ત્રણટ એક ચોપડી પછી એક નવની એટલી વસ્તુ તો ચાલી જાય એ લોકોને કરાવવા માટે
હમ બરાબર એટલે તમને ઘણું સારું નોલેજ છે સ્ટેટ વિશે
હા સ્ટેટમાં મામારા હન્ડ્રેડમાંથી હન્ડ્રેડ આવેલા
ઓ બહુ સરસ કેવાય
એટલે એ લોકોની હોમવર્ક આપે બટ ઘરે જ નહી પછી ક કે સ્ટ્રીક છે સ્ટ્રીક નહી રહી તો પછી એલોકોને માટે ફ્રેન્ડ બની જાવ મેં એના કરતા તો એના કરતા તો ટીચર જ સારું પ સ્ટીકર જવાનું ભણે ને પછી
બહુ ફ્રેન્ડલી થઈ જાય પછી વાત જ કરીે
હા અને એક વાર હસવાનુ ચાલુ કરે ને તો બંધ નહી થાય એ લોકોને
કોમેન્ટ પાસ કરશે પછી
હમ શેનું હસવું આવે એજ નહી ખબર પડે મને તો
હ લાગે તમે લાગે તમે બહ સિન્સિયર સ્ટુડન્ટ હતા
નઈ નહી એવું કઈ નઈ મારું માનવું એ ભણ ભણી લેવાનું ને વાત કરે તો વાત કરી લેવાનું બટ એ લોકોને તો બસ એન્જોય એ નય બીજું કઈ દેખાય જ નહી
આજના છોકરા તો એવા જ
પછી કઈ માકર્સ નહી આવે કાથી આવવાનો
હમ બરાબર
એટલે એટલેમ સ્ટ્રક્ટ લાગે લોકોને બટ કઈ નિનીમ હલી પાંચ મિનટ એ લોકોને ફ્રી આપું વાત કરવા અત્યારે મારું મોડું જોઈ પછી હું કરું
હ બરાબર
હમ હવે એ લોકોને મારી મારીને તો નહી ભણવાય
છોકરા ભ મોટા પા
હા મોટા એટલે એમ હા હાથને મોટા નાના કોઈ બી હોય આપડણે હાથ ઉઠાવવાના જ નહી હોય ને આપડે તો અહિંસા પ્રેમી
હા બરાબર ચાલ તો પછી મળીએે લગ્ન માં
હા મળીએે લગનમાં આવજો મે તમને ઇન્વિટેશન આપું મારા ફડ તરફથી ઓકે બાય